હમ કેમ
વાલેકુમ અલામ હું એકદમ મજામાં છું. તમે કેમ છો કેમ ફોન કર્યો આજે કઈ ખાસ વાત હતી.
હા તને ખબર છે. તને ખબર જ છે ને કે મોરમ નો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે.
તો હું કરબલા ના ઇતિહાસ વિશે થોડું ઊંડાણ પૂર્વક જાણવા માંગતી હતી. તો મેં વિચાર્યું કે તારી સાથે વાત કરું તો મને ઘણું નવું શીખવા મળ્યું એટલે મેં તને કોલ કરીયુ.
અરે વાહ એ તો હું બહુ સારી રીતે તને સમજાઈ શકીશ. ઉત્તમ વિષય ઉપર જે તો વાત કરી જો કરબલા નો ઈતિહાસ છે ને માત્ર મુસ્લિમો માટે જ નહી પરંતુ તો ને આખી દુનિયા માટે માટેને હિંમત સત્ય અને બલિદાન નું એક સર્વોચ્ચ ઉદાહરણ હૈ. તારે એના વિશે શું જાણવું છે એ તો તું મને જણાવ.
મને એ સમજાવ અ સમજાવ ને કે કરબલાનું યુદ્ધ શા માટે થયું હતું અને હજરત ઈમામ હુસેન રદી અલ્લાહ ત ન હોય. અ કઈ બાબત માટે આટલું મોટું બલિદાન આપ્યું હતું તું મને એ જણાવ ને ઓમ મને ખબર તો છે પણ મારે છે ને પ્રોપર ઊંડાડ પૂર્વક જાણવું છે એટલે.
છ હું તને પૂરી વાત કરું એકદમ ડિટેલમાં હેને ઇસલામી કેલેન્ડર મુજબ હ ને એકક્સ હિજરી ઈસવીસન છસો એસી એ સમયમાં હે ને એઝદ નામનો એક કુર અને અન એ શાસક ગાદ પર બેઠો હતો. એ ઈસ્લામ નો પવિત્ર નિયમ માનવા. વિરુદ્ધ જઈને અન્યાય નું શાસન ચલાવવા માંગતો હતો. તેને પેગમ્બર મોહમ્મદ સલાલાહ ર અલ્લાહ એ હ ના પૌત્ર એટલે કે નવાઝા હજરત ઈમામ હુસેન રદી અલ્લાહો તાલા પાસે હે ને પોતાની શાસનની હમ માંગવા માંગીહાટને બત કરી હતી. એ તો તને ખબર છે.
હા તો એટલી મને આ ઊંડાણ પૂર્વક માહિતી નહોતી એટલે તો મેં તને. ફોન કર્યો. કે લાવું તને આ બધી વાત પૂછું એમ હા મને ખબર હતી મમ્મી ને નાની ને બાને બધા વાત. કરતા હોય તો એ બાબતે મને ખબર તો હતી પણ એમ. કે મેં કીધું મારેને સ્પષ્ટ જ જાણવું છે કે આ બધું શું થયું તું એમ. તો ઈમામ હુસેન સાહેબે શું કર્યું હતું.
જો ઈમામ હુસેન હે ને પેલા તો. અ રસુલ્લા. ના જે દીકરી હે ને મા ફાતી માં. એ એમના છોકરા હતા એટલે હેને ઈમામ હુસેન હેને એ સમયે જે યજ. તે. બયસ કરી ર હતી ને જંગ કરવા માટે કરી રહ્યું હતું ને તે તે સમયે હે ને. અ ઈમામ હુસેને એને સાચું અને હિંસા અને ન્યાય ઉપર અત્યાચાર અને અસત્ય સામે માથું નમાવી કે એમ હતા એટલે એ જીની વાત શીખવાી લેતા તો. અ તે માનતા હતા કે ઈસ્લામ ન સાચું મૂલ્ય હંમેશા માટે ખતમ થઈ જત. બસ આજ કારણે ઇમ હુસન તેમના સાથીઓ પર. મુશ્કેલી ન પહાડ તૂટી પડ્યો અનેને જે જી લોકો છે એમે. એમાં હુસેન સાથે જંગ કરવાનું નક્કી કર્યું.
અચ્છા. હા એટલે તે મને પેલા જણાવ્યું કે યઝીદ તો તે સમય ઈ તો સીરિયાની ગાદી ઉપર બેઠો હતો ને યઝીર! અને ઈ તો હેને અધર્મી શાસક હતો એટલે જ આપડે. ઇસ્લામ ના સિદ્ધાંતો ને બદલ બદલી નાખવા માંગતો હતો. એટલે જ હૃદ અલા તારાનું એમાં મુશે ને એના. સામે આ જંગ કરી હશે. બરોબર તો પછી આપડે અલા તાલા હે ઈ ત્રણ દિવસ સુધી પાણી વિના એ આ સાંભળી ને જ આંખોમાં મને તો આસુ આવી ગાય છે. પછી દસમી મોરમે આસુરા નો દિવસ શું થયું હતું? તે મને જણાવને!
હ જોકે દસમી મોરમ આસુર ના દિવસે એ હે સમય હે ને તે. ઈમામ હુસેન અનેને તેમના તમામ કાફેલા વાળા તેમનું કુટુંબ ને બધા હ ને. એ સમયે કરબલા નું એક મેદાન છે. ઈ મેદાન માં હ ને પોચ્યા હતા. કે જે હેને આ જેલહદ નો છેલ્લો મહિનો હોય ને. એ સમયમાં જ તે લોકો ત્યાં નીકળવા માટે રવાના. થઈ ગયા હતા ને મોરમ માં પેલા સાંજ માં તે લોકો ત્યાં પોહોંચી ગયા હતા. એટલે એ સમયે હેને ત્યારે યઝીદ ની હેને હજારોની ફોજ હતી. અને ઈમામ હુસેન ના ખાલી નાનકડો જ કાફ લેસીને તેમે ઘેરી લીધો હતો. અને કાફલામાં ટોટલ હ ને એમાં હસેન પાસે બો સાથે જતા. જેમાં નાના બાળકો, સ્ત્રીઓ, ‌ વૃદ્ધો પણ સામેલ હતા. તો એ વાત નની હતી કે ય યઝુદોની સેનામાં મોહરમ ની સાતમી તારીખ હટલે હને સાંજ ન સાંજે હને. ઈમા હુસેન ના પરિવાર માટે. એક મોટી આફત પડી હતી કે કેમ કે તેમે જે. કે એમના પીવા માટે જે નદીનું પાણી હતું ને એ રતે મેને તેના દ્વારા યજીદોની બંધ કરી દેવામાં આવ્યું હતું. અને ફળ ઉનાળા અને રણ એ કરબલાનુંું મેદાન છે ને તે એક પ્રકારનુંું રણ જ છે ઘર ઉનાળામાં રણમાં ત્રણ દિવસ સુધી તિેતર સાર્યા હતા.
હા. અને એ વાત પણ છે ને કે અલી અશગર ને પણ ઈ નાના એવા માસુ અલયસગર છે. એને પણ તીર મારીને શહીદ કરવામાં આવ્યા હતા તો છેલ્લે ઈમા મુ છે ને એ પણ શ્ધા ની હાલતમાં જ પોતાની બલિદાન આપી દીધું છે ને કે જે શહીદ થઈ ગયા છે તો આ વાત
હ
આ યાદ કરીને મને તો હૃદય મારું હોમચી ઉઠ્યું છે. મને એવું લાગે કે મને તો વિચારતા જ એવું લાગે કે આ બધું કેવા ૂમ સહી આવી છે એમ બધા એ ત્યાંાર ના લોકો એ અને આ યજીદ ભલે જોકે યજીદ ઓમ જોઈએ તો ઈ ઇતિહાસ મુબ ઈ લોકો જોવે તો એમ ગણે કે એ જીતી ગયો પણ એવું નથી. આજે પણ આ દુનિયા કોને યાદ કરે છે તને તો ખબર જ છે.
હા આજે પણ હે ને યઝદો નું કોઈ નામ નિશાાન નથી અને તેમનું કોઈ વંશ વેલવે નસીન કઈ નથી પરંતુ એમના હુસેનને તો આજે પણ દુનિયા આખી રાત સુધી દુનિયા તો શું પણ જણકને દુનિયા ન વિનાશ આખી રાત લગીને ને ઈમામ હુસેન ને રીિયાજ કરવામાં આવશે. અને એમની યાદ માં જ મોહ્રમ મનાવવામાં આવે પરંતુ તમે જેમ કીધું ને કે પાણી બંધ કરી દીધું તું હા એ વાત સાચી એમે પાણી પણ બંધ કરી દીધું ત ત્રણ દિવસ લાગીનેને બધા ભૂખા તળસા ને પાણી નતું આપ્યું ્યાં તકી એમના નાના છોકરા ને પણ સ કરવામાં આવ્યા હતા. અને તમે જે વાત કરી ને એકદમ સાચી ક ર કે એઈ બહ ઊંડી વા છે કે હમ જે હે ને ઈમામ હુસેન હે ને એમની સાથે હે ને અ દગો કોઈ્યો ધોકો કોરો્યો કેમ કે જેને નમાજ પડતા ને નમાજ ની હાલતમાં જયારે સજજદો કરતા હતા ને એ સમયેને ઈસીધે એમના પર તલવારથી ન હુમલો કર્યો હતો સસદા ની હાલતમાં
હા એ તો છે ને ઈજાજત નહો ઈમામ હુસેન ને નકર તો ઈ શું એ ને આવી રીતે શહીદ કરી શકે એ તો આપડડા અલ્લા ત ન હકમ એ રીતે હતો કે ઈ ઈમામ હુસેન એ રીતે સહીદ થવાના છે એમ. ન કરર તો આવું થોડું થાય એમ એટલે ઈ વાત કરીને જ મને છે ને કરબલાના સાચા સંદેશની સમજણ પડી છે. કે મોરમ છે ને એ એક માત્ર શોક માનવાનું તહેવાર નથી પણ સત્ય અને ન્યાય માટેનો સં વકલ્પ છે જો અ સાચે છે આખી દુનિયા અને આખર ત આપડા ઈમામ હુસેન ના શહીદ થઈ ગયા બધું હેઠુંધ. ત્યાં સુધી નહી પણ એ એ મા ફાતે માં પણ કયા. નદીશ છે આપડા. અલ્લાહ તલા આગર કેસે કે આ બધું કઈ રીતે થી હજી પણ. ત્યારે પણ ઈ એને હિસાબ માંગવામાં આવશે.
હા એ વાત તો છે જ એટલે તો આપડે મોરમમાં મોહરમ થી. સ્લામી નવું વર્ષ પણ ચાલુ થાય છે ને મોરમ ના દસ દિવસમાં. અમે પણ હે ને તે દિવસે એમાં હસેન ની યાદમાં રોજ. ઉ રાખી છે અને કે એ. દિવસમાં જેવું આપણે આપડે નાના છોકરાને ખવડાવી કે સરબત પીવડાવી એ બધું નું કામ છે.
હા એ પણ છે. અને આપડે દસમા દિવસે આસુરા ના દિવસ તરીકે. કે માનવામાં આવે છે. અને પછી ત્યારે આપડે બધા માફા માફી માંગી છીએ ખબર છે ને આપડે. સાંજે બધાાઈને આપડે એમ. કઈ છે કોઈ પણ આપણું નવું વર્ષ છે એટલે કે કઈ ભૂલજો કોઈ તો મને માફ કરી દેજો એમ. ત્યારથી આપડા પાછા બીજા વર્ષની શરૂઆત થાય છે.
હા એ તો તમને ખબર હોય તો કે આપડે જે તમે કધય ને ભૂલ. ચૂકની માફી માંગી છેી તો એટલે એ માટે માંગવામાં આવે છે. કેમ કે જે દિવસે આ ઈમામ હુસેન ઈ દુનિયામાં છે. પડદો કરી ગયા હતા પરંતુ તે દિવસેહીને. આપડણે જો આપડા કોઈ પણ દુશ્મન દુશ્મન કે આપડે કોઈને પણ કઈ કીધું હોય તો તે દિવ. તે. આપડા સગા સંબંધી હોય કે ઘરના વ્યક્તિ હોય એનેથી આપડે કઈ પણ કેવી. કેવાય ગયવું હોય તો જે આ સુરા નો સુરજ લે ને એ પેલા જ આપડે એને એમની પાસે માફી માંગવાની હોય છે.
હા અને એ પણ છે કે એક વાત ઈ પણ છે. કે આપડું ઈસ્લામ હે ઈ ઈ પેલાની. કેવાતે ખબર ને કે ઇસલામ જિંદા હોતા હૈ હર કરબલા કે બા. કેમ કે કરબલાનું જે કઈ પણ યુધ. થયું અને આપણ જયારે ઈમામ હુસેન આપડે દુનિયાથી ભલો કરી ગયા. તે પછી જેને કેમ કે એને ઈસ્લામ માટે જ. કું તું ને કે ઓલા એક. એટલું બધું આપણેે ઈસ્લામ ઉપર એને અત્યાચાર કર્યા અને પોતે ઈસ્લામ જ. તો તોય એને આવું કર્યું તો ઈ બાબતે હ ને આપણું ત્યાર. થી આપડું પાછું બીજો જન્મ ઓમ ગણાય.
હા એ વાત તો તમારી સાચી કીધી પણ તમે છે ને. હા મારા ઘરે આવજો સાંજે એટલે હું તમને હ ને આખી કરબલા ની દસ્તા. સુનાવીશ ઠીક છે.
હા ખુદા હાફિઝ.
હા અલ્લાહ હાફિજ.